હલો
હલો
હલો હલો..
હાલો અવાજ આવે છે
હા આવે છે
હા તારો બહ ઊંડો ઊંડો અવાજ આવે છે
ના મારે તો બરાબર જ મને તો બરાબર આવે છે તમારો અવાજ
હા મને થોડું કામ આવે છે ડીપમાંથી એવો.
હા બોલો હા હો મજામાં તમે કેમ છો?
બસ મજમાં.
હમ્મ.
તો અ આપણે પોલ્યુશનને એ એની જે ઇફેક્ટ થાય છે તેના વિશે વાત કરશું.
ઓકે હા બોલો.
હા હા આ તો અત્યારે શું છે કે ઘણા બધા પોલ્યુશન થાય છે ઘણી બધી રીતે કે પોલ્યુશન તો કેટલી જ કે હવાનું પ્રદુષણ હોય છે. અવાજ નુ હોય. તો હવાના પ્રદુષણની વાત કરીએ તો અત્યારે આજે હ વાહન વ્યવહાર એટલો બધો વધી ગયો છે કે એને લીધેઆ ખ કાર્બન ડાયોક્સાઇડ વધી ગયો છે જેને લીધે ધે આપણા ફેફસાની અંદર બહ જ બધાને હવે બીમારી થઈ જાય છે.
હા બરાબર છે.
આપણે બને ત્યાં સુધી હવે તો આમાં કઈ કરી શકીએ નહીિ પણ બને એટલું પોલ્યુશન ઓછું થાય એવી આપડે જો કઈ એવું કરીએ તો થાય.
કે જો વાહન વ્યવહાર ન આપણે જો ઓછું કરવું હોય તો આપણે પબ્લિક ટ્રાન્સ પોર્ટ યુઝ કરી શકીએ પ્લસ આપણે શેરિંગમાં જઈ શકીએ કે ચાલ બેવ જણને એક જગ્યાએ જવું છે તો આપડે એક જ ગાડી લઈને જઈએ એવું એવું શેરિંગ થઈ શકે કે એ રીતે આપણે વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ તો એનાથી વાહનો થી નીકળતા ધુવાડાને એ બધું ઓછું થાય અને થોડુંક થોડુંક આપડણે એમાં બ્યુટ કરી શકીએ કે એટલું પોલ્યુશન આપણે ઓછું કરીએ. અને પોલ્યુશનની જે વાત કરીએ આપણે તો એ તો એના લીધે તો આપણે અને ફેફસાના રોગો થાય છે શ્વાસની તકલીફ થાય છે. અ એ બધું એના લીધે બહજ થાય છે.
હા અને આજ અત્યારે કેવુ આ કેમિકલની ફેક્ટરીઓ બહુ વધી ગઈ છે. તો આપ ણે જોઈએ છેીએ કે કેટલા એ લોકો જે અ ધુમાડાઓ બહાર નીકળે છે એને લીધે આપને સ્મેલ સ્મેલ આવે છે એ જે સ્મેલનું એક જાતનું પોલ્યુશન છે કે જે આપણને નાક ની અંદર આપણને અ માથાનો દુખાવો થઈ જાય છે. નાક ના રોગો થાય છે કાન ના રોગો થઈ જાય છે. એટલે આમ બહુ અત્યારે પોલ્યુશન વધી ગયું છે અને એને લીધે આપણને છે ને જાત જાતને બીમારીઓ થઈ જાય છે. અને એ સિવાય આપણે જોઈએ તો અવાજનું પ્રદુષણ અત્યારે ટી વી ને બધા ધા તો બધા મોટે મોટે થી ચલાવે તે ઉપરાંત ડી જે અદ લગ્ન પ્રસંગમાં બહુ જ ડી જે ને આ તે બધું બધા કરે છે. તો એ છે અવાજ નુ પ્રદૂષણ છે તો એને લીધે કાનના રોગો પણ એટલા જ વધી ગયા છે.
હા એ કાનના રોગો એના લીધે બહુ જ થાય છે કે વધારે પડતો અવા જ સાંભળવાથી પછી હમણાં હમણાં લોકો ખબર છે તમને પેલું અ ઈયરફોન લગાવીને ફરતા હોય છે તો એના પણ એના પણ એના મા કે પણ આપને કાનમાં બેરાસ થાય છે, પ્લસ બહુ બધું અવાજ અ વાજ પ્રદૂષણ હોય છે, કે નોઈસ પોલ્યુશન તો એના માટે આપણે ને કાનમાં આમ સન જેવો અવાજ આવે છે, અને એનાથી બેરાસ પણ થાય છે.
હા સાચી વાત છે, એજ બેરાસ પણુ અત્યારે બહુ વધી ગયું છે, બધાને અ નાના નાના છોકરાઓને પણ આ બધું જે વોઈસ પોલ્યુશન ને લીધે છે. છે ને કાનના કાનના પડદાને ઇફેક્ટ થઈ ગઈ છે.
હા કાનના પડદા ને ઇફેક્ટ થાય છે.
હમ કાનનો પડદો હોય ને એને એની જે કંપન હોય તે બંધ થઈ જાય એટલે છોકરાઓને કેવું સંભળાય નહી અને મોટા લોકોને પણ
નાના બચ્ચાઓ ભી નાના બચ્ચાઓ ભી કાનમાં બ્લુટૂથ છે કે હેડફોન છે, કે લઈ લઈને ફરતા હોય છે, તો એના લીધે એ લોકોને બી કાન કાનમાં પ્રોબ્લેમ થાય છે પ્લસ એ લોકો મોબાઈલ લઈને ફરે છે, તો એ લોકોને આંખમાં બી પ્રોબ્લેમ થાય છે કે અને પછી મોબાઈલ જો મોબાઈલ એની પાસેથી લઈ લેવામાં આવે ને તો એ લોકો ચીડચીડિયા પણ અનુભવે છે, કે બચ્ચાઓ કેટલા ચીડચીડા થઈ જાય છે, જો એની પાસેથી આપડે મોબાઈલ લઈ લઈએ તો એમ.
હા અરે અત્યારે તો એ તો બહુ વધી ગયું છે. અ લગભગ બધા જમે પણ એ જોતા જોતા જ જમતા હોય છે, અને કાંઈ પણ લેશન કરવાનું હોય તો પેલા એમ કે મોબાઈલ થોડી વાર જોવા દે પછી જ લેસન ને એવું બધું કરશે એટલે આ બધું બહુ વધી ગયું છે ને ઘણી વખત આજ ધૂળ ના રજકણો બહુ બધી ઘણી વખત આંધી તુફાન થાય એને લીધે શું થાય કે અ વાતાવરણની અંદર અંદર ધૂળ ડમરીઓ અને મોટી ટમટા જે તણખલાવો એવું બધું ઉડતું હોય છે. એ આપણા શ્વાસમાં જાય ઘણી વખત આપણને હમણાં જો આ જે રોડ ને એવું બધા કામકાજ ચાલતા હોય તો આ વાહનો ચાલે એટલે ધૂળની ડમરીઓ બહુ ચડે એ બધું આપણા શ્વાસમાં જાય એને લીધે ઘણી વખત કાંઈ કારણ વગર શરદી થઈ જાય. અને પછી આપને શરદી થાય અને પછી કોઈ રીતે સારું ના થાય ને એને લીધે આપણા ફેફસા હોય એ નબળા પડતા જાય છે એટલે આ જે પોલ્યુશન છે ને એને લીધે બહુ જ ઇફેક્ટ થઈ જાય છે.
હા પણ હમણાં જોવો ને પોલ્યુશન એટલા માટે જ થાય છે ને કે કોઈને કોઈને નજીકમાં બી જવું હોય તો બી કોઈ કોઈ ગાડી વગર જતું નથી પેલાના જમાનામાં કેવું કે એક એક બે બે કિલોમીટર ચાલી ચાલીને બધા જતા રહેતા તો એટલા વાહનો બી ઓછા હતા તો એટલું પોલ્યુશન બી ઓછું થતું હવેના જમાનામાં નજીકમાં પાંચસો કિલોમીટર જવુ હોય તો કોઈ ચાલતું નથી અને એના લીધે જે નીકળે છે એના લીધે અત્યારે અત્યારે એક એક ઘરમાં ત્રણ ત્રણ પણ વાહનો હોય છે કે ચાર વ્યક્તિ હોય તો બી ત્રણ વાહનો હોય છે કે અમુક અમુક જગ્યાએ તો બે વ્યક્તિ હોય તો બી ત્રણ વાહન એટલે એ પ્રમાણે જેમ વાહનો વધતા જાય છે તેમ પ્રદુષણ પણ વધતું જાય છે ને
સાચી વાત છે એકદમ બિલકુલ સાચી વાત ણ હોયે કેમ કે એક તો પેટ્રોલ ડીઝલ નો ધુમાડો
હા એ જ ને અને પ્રદુષણને નિવારવાનો તો આપણા આપણા બસ માં તો નથી પણ જો આપણે ટ્રાય કરીએ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીએ પ્લસ શેરિંગમાં જઈએ કે ચલો બધાને બે જણ ને એક જ જગ્યાએ જવું છે તો બને સાથે જાય એક જ ગાડીમાં જાય તો એ એક ગાડીનું પેટ્રોલ પણ બચશે અને એટલો ધુમાડો પણ ઓછો થશે અને પોલ્યુશન નું તો આપડે એવું છે કે જો એક વ્યક્તિ એક વૃક્ષ આવે ને તો પણ પોલ્યુશનની અસર ઓછી થઈ શકે છે છે કે આપણા આપણા ભારતમાં જ એકસો વીસ કરોડ છે તો જો બધા એક વૃક્ષ આવે તો પોલ્યુશન ની અસર કેટલી ઓછી થઈ જાય એ તો આપણે ઇમેજિન પણ ના કરી શકીએ
હા એકદમ સાચી વાત છે કારણ કે વૃક્ષ છે એ બધો જે પોલ્યુશન છે એને શોષી લેશે અને હવાને શુદ્ધ કરશે તો આપણા
કેટલું સારું થશે
હમ્મ
હમ્મ
એટલે આ તો આપણા બધા ના સ્વાસ્થ્ય સારા રે શે અને આપણે એ બધા જ જો એવું એક લઈ કે કાંઈ નહી તો ખાલી આપણા જન્મ દિવસે બીજું કાંઈ ન કરીએ પણ જન્મ દિવસ ના દિવસે એક વૃક્ષ વાવવું જોઈએ
હા પ
વામાં આવે ને તો આ બધું પોલ્યુશન ઘટાડી શકાય અને એની જે ખરાબ અસર છે ને એને ઓછી કરી દેવાય અને તો બધાનો જે બધી બીમારીઓ છે એ ઓછી થશે
હમ્મ બરાબર
તો હમ્મ હમ્મ એટલે આ બધું કેવું છે કે બધા લોકો એ સમજવું પડે અને જોકે હવે તો બધા લોકો સમજે છે પણ છતાં હવે થોડું વાહનોને ફેક્ટરીઓને એવું બધું વધી ગયું છે એટલે થોડું ઘણું પોલ્યુશન તો રહેેવાનું જ છે પણ આપણે આપણી સેફ્ટી માટે આ હમ્મ
અત્યારે કેવું છે કે ઘરમાં ઘરમાં બધા જ કમાતા હોય બધાને ક્યાંક ક્યાંક જવું હોય તો એ પ્રમાણે વાહનો બી ઘરમાં હોય છે એટલે બધા પોતપોતાની રીતે જઈ શકે છે એમ અ અ અત્યારે એટલો મોંઘવારીનો જમાનો છે હા અત્યારે મોંઘવારીનો એટલો જમાનો છે કે કોઈ એક વ્યક્તિ અ કમાશે અને ચાર વ્યક્તિ ખાશે તો એ અત્યારે પોસિબલ બનતું નથી
એટલે એમ બી પોલ્યુશન વધે છે કે બધા પોતાના વાહનો જોઈએ છે, એ નીડ છે, એ લોકોની એમ
હા હા જરૂરિયાત છે તો પ છી જવું જ પડશે અને આવું બધું થશે જ પણ હમ પણ એના જો એ પોલ્યુશન ઓછું કરવા માટે બધા
હા
હા હા હા ઠીક છે. તો સારું પછી બીજા ટોપિક સાથે મળીએ આપડે હા હા જય શ્રી કૃષ્ણ હા હા હા